તો
હું મજામાં છું તમે કેમ છો?
હું પણ મજામાં છું.
આપણે બહુ અગત્યના વિષય પર ચર્ચા કરીશું એ છે સોશિયલ મીડિયા આપણે જોઈએ તો સોશિયલ મીડિયા એ આપણા જીવનમાં કે કોઈ પણ નવીન વસ્તુ શીખવા બધી બાબત માટે સોશિયલ મીડિયા પર કેટલા આશ્રિત થઈ રહ્યા છે.
એકદમ સાચી વાત થઈ બેન ના આધુનિક યુગને ડિજિટલ યુગ કહેવામાં આવે છે. ટેકનોલોજીઓ આપણા જીવનમાં ઘણા બદલાવ લાવ્યા છે. એ બદલાવમાં સોશિયલ મીડિયા ખુબ મોટો છે આજના ના બાલક થી લાઈને વૃદ્ધ વ્યક્તિ સુધી ઘણા લોકો સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે.
છો તમે આપડે પલ પલમાં એનો ઉપયોગ કરતા થઈ ગયા છે આપણે જો ખબર હોય આ ઝડપથી કોઈ કામ કરવું જેના વિશે માહિતી લેવી હોય આપણે ફર ફટાફટ ઝડપથી અ યુટ્યુબ ઇસ્ટાગ્રામ અ આનો ઉપયોગ કરીએ છેીએ આપડે ક્યાંક જવું આવું હોય અ તો આપણે જોઈએ કે સોશિયલ મીડિયા ઉપર કેટલી બધી કોઈ પણ અમ માહિતી આપણને મળી રહે છે પણ એનું એક નુકસાન આ પણ છે કે સોશિયલ મીડિયા પર કોઈ પણ માહિતી જે આપણેે આપણને મળે છે એ સાચી છે કે ખોટી એની ખાતરી કર્યા વગર આપણને એ વાતની કે એ મેસેજની આગળ કોઈ સુધી નહી પહોંચાવું જોઈએ. આપણે કોઈ પણ વાતની પહેલા ખાતરી કરી લેવી જોઈએ કે એ સાચી છે કે ખોટી છે અને એના બદલ આપણે જયારે પોતે અ આમ થઈ જઈએ કે હા આ સાચી વાત છે. તો જ આપણને બીજા ઉપર બીજા સુધી એ પહોંચાવવી જોઈએ ફેક ન્યૂઝ આજકાલ સોશિયલ મીડિયા પર બહુ જલ્દી ફેલાઈ જાય છે.
સોશિયલ મીડિયા શોધથી મોટો ફાયદા એ છે કે જાણકારી ઝટપટ મળી જાય છે દેશ અને વિદેશમાં શું બની રહ્યું છે તેની ખબર થોડીમાં મિનિટોમાં મળી જાય છે કોઈ પ્રાકૃતિ આપત્તિ હોઈ યા કોઈ સરકારી જોતરા હોય અથવા કોઈ મહત્વની ઘટના હોય સોશિયલ મીડિયા દ્વારા તેની માહિતી તુરંત મળી જાય છે.
એકદમ સાચી વાત કહો છો તમે અને ફેશન સાથે જોડાઈ રહેવા માટે પણ સોશિયલ મીડિયા આપણને બહુ મદદ કરે છે. કોઈ પણ નવીન ફેશન સોશિયલ મીડિયા પર બહુ ઝડપથી ફેલાઈ જાય છે આપણે બોલીએ ના કોઈ સમાચાર હોય કે આપણે અસલ જિંદગી માં ક્યાંક પણ રાજનીતિક તરીકેથી કે કોઈ પણ તરીકેથી કોઈ પણ સમાચાર બહુ ઝડપથી આપણને મળી રહે છે અને બહુ સારી વિગત ભરપૂર જાણકારી આપણને મળે છે બધી બધી રીતે માહિતી વિડીયો જોઈને આપણે એ વાતને સમજી શકીએ છીએ કે આ કયા બાબત ઉપર વાત ચાલી રહી છે તો સોશિયલ મીડિયા છે એ આપણને ઝડપથી માહિતી પ્રાપ્ત કરાવવા મા ટે આપણા જ્ઞાનમાં વધારો કરવા માટે એનું તો આપણે સારો પરંતુ એના આપણે કહીએ ને કે કોઈ પણ પાસાના બે સિક્કા હોય છે બે એક સિક્કાના બે પાસા હોય છે એજ રીતે જે પ્રમાણે સોશિયલ મીડિયાના ફાયદા છે તો નુકસાન પણ ઘણાય છે.
એકદમ સાચી વાત કહી. વિદ્યાર્થી માટે સોશિયલ મીડિયા જ્ઞાનનો ખાજ ખજાનો બની શકે છે. યુટ્યુબ પર શૈક્ષણિક વિડીયો, ઓનલાઈન ક્લાસીસ, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા, ભાષા શીખ વા માટેના કોર્સ અન અનેક ઉપયોગી માહિતી સહજ મલી જાય છે. જો વિદ્યાર્થી સમયા નો યોગ્ય ઉપયોગ કરે તો સોશિયલ મીડિયા તેના ભવિષ્યને ઉજલ ઉજ્જવલ બનાવી શકે.
એકદમ સાચી વાત કરી તમે. આપણે જો સોશિયલ મીડિયાના નુકસાન વિશે પણ હું વાત થોડી ચર્ચા કરવા માંગુ છું જેમ કે સોશિયલ મીડિયાનો વધારે પડતો ઉપયોગ તાણ અનુભવ કરાવે છે, આપણી માનસિક શાંતિને ભંગ કરે છે, પ્રાઇવેસી પણ પ્રાઇવેસી ના બાબતમાં પણ સોશિયલ મીડિયાનો બહુ જ આપણે કાળજી રાખવી જોઈએ એવા પોઈન્ટ છે પછી જોઈએ તો આપડે વધારે પડતો સમય મોબાઈલમાં અને સોશિયલ મીડિયા પર આપણે લૂંટાઈ નાખીએ છીએ જેનાથી આપડા જે પારિવારિક સ બંધો છે કુટુંબ સાથે આપણે ઓછો સમય વ્યતીત કરી શકીએ છીએ આપડો કારોબાર માંથી ધ્યાન હ ટી શકે છે વિદ્યાર્થી હોય તો એનું ભણતર પરથી ધ્યાન હટી શકે છે. એટલે સોશિયલ મીડિયા છે એનો ઉપયોગ બી બહુ છે અને એના અ દુષ્પરિણામો પણ બહુ છે એટલે આપણને જોઈએ કે આપણે કોઈ પણ જગ્યાનો કોઈ પણ વસ્તુનો ઉપયોગ આપણા સફળતા માટે કરીએ આપણા આપણી કારકિર્દીને ઊંચી લાવવા માટે કરીએ તો જ એ આપણા માટે સારું છે બાકી આ પ્રમાણે જો આપણેે વધારે પડતો સમય એનો દુરુપયોગ આપડે સોશિયલ મીડિયા પર કરીએ તો એ આપણી આપણા માટે નુકસાનદાયક પણ છે.
એકદમ સાચી વાત કરીને બેન આજ ઘણા યુવાનો સોશિયલ મીડિયા દ્વારા પોતાનું ટેલેન્ટ દુનિયા સમક્ષ ર રજૂ કરે છે. કોઈ ગાણું ગાય છે તો કોઈ ચિત્ર બનાવે છે. કોઈ રસોઈ શીખવાડે છે તો કોઈ શિક્ષક આપે છે. આ માધ્યમની ઘણા લોક પ્રસિદ્ધ બંધ પણ થયા. અને રોજગાર પણ મળ્યો છે. વ્યવસાય માટે પણ સોશિયલ મીડિયા ખૂબ ઉપયોગી છે. નાદના વ્યાપારી પણ પોતાના ઉત્પાદનોની જાહેરાત કરી શ કે છે. ગ્રાહકો સાથે સંપર્ક રાખી શકે છે. અને પોતાના ધંધાને આગળ વધારી શકે છે.
બિલકુલ સાચી વાત કરો છો તમે વ્યાપાર ના માધ્યમને અ વ્યાપાર ને આગળ વધારવા માટે સોશિયલ મીડિયા નો માધ્યમ લઈએ તો આપણે બહુ સારું એમાં પ્રગતિ કરી શકીએ છીએ આપણા વ્યાપારને લોકો સુધી ઝડપથી પહોંચાડવા એ બદલ જાણકારી આપવા અને એને અ વધારે પડતા લોકોને એની પૂર્ણ જાણકારી આપવા અને આપણા વ્યાપારને વધારે વધારવા માટે તો આ બહુ જ ઉપયોગી છે એ તો તમે એકદમ સાચી વાત કરી કે એનો ઉપયોગ કરીને આપણે આપણા વ્યાપાર ને અ દેશ વિદેશ સુધી નાનો અમથો વ્યાપાર હોય એની પણ આપણે સારી રીતે આના ઉપર એડવર્ટાઇઝિંગ કરી શકે એના માટે સોશિયલ મીડિયા નો ખુબ સારો આપડણે ઉપયોગ લઈ શકીએ
એકદમ સાચી વાત કરે બેન આ પ્રત્યેક વસ્તુમાં પે પાસા હોશે સોશિયલ મીડિયા ઘણા નુકસ સાણપંછી એ જે આજ ઘણા લોકો દિવસના કલાકો સુધી મોબાઈલ ચલાવે છે. આજ કારણે અભ્યાસમાં મન લાગતું નથી પરિવાર વાળને સા વાતચીત ઓછી થઈ અને સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે ફેક ન્યૂઝ આજના સમયાની મોટી સમસ્યા છે. કોઈ પણ ખબર તપસ્યા વગર શેર કરવી જોઈએ નહી ખોટી અફવા સમાજમાં ડર અને ગેરસમજ પેદા કરી શકે છે.
કરીશ તમે એટલે આપણે વસ્તુ વધારે
હ
વધારે પડતું આપણા જીવનમાં એને સ્થાન આપીએ તો આપણા આપણા માટે એ નુકસાનકારક થઈ શકે છે એટલે આનો આપણે ઉચિત મર્યાદામા ઉપયોગ કરીએ અને આપણું એમાં ભવિષ્ય માટે માટે અને આપણા માટે જો લાભદાયક હોય, જે નિર્ણય એવા નિર્ણયો લઈ લએ તો સોશિયલ મીડિયા આપણા માટે સારુ છે એક એવો પ્લેટફોર્મ છે, જેનાથી આપણે માહિતી એકિત કરી શકી એનો મર્યાદામાં ઉપયોગ જરૂરથી એ એક સારી એક પ્લેટફોર્મ છે. પરંતુ એનો વધારે પડતો ઉપયોગ આપણા માટે દુષ્પરિણામો નીપજે છે.
આજના સમયમાં સોશિયલ મીડિયા ફક્ત મનોરંજન નું સાધન નથી. પણ શિક્ષક વ્યાપાર આરોગ્ય યોજના સરકાર અને સમાજ સેવા માટે મહત્વનું બાધ બની ગયુ છે, કોરોનામાં સમય આપણો જોઈએ હતુ, કે ઓનલાઈન ક્લાસ વિડીિયો મીટિંગ અને ડિજિટલ સંકલ્પ દ્વારા લાખો લોકો પોતાનું કામા ચાલુ રાખી શક્યા હતા આ બધું સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ના કારનો સંભવ બન સંભવ બન્યુ
બિલકુલ સાચું કહો છો તમે એટલે કુલ મિલાવીને આપડણે આવું કહી શકીએ છએ. સોશિયલ મડ મીડિયા ન મર્યાદિત ઉપયોગ આપણા માટે બહુ ઉપયોગી છે. અને વધારે પડતો ઉપયોગ આપણા માટે નુકસાનદાયક છે, એટલે આ સીધી વાત છે. કોઈ પણ વસ્તુ હોય, એનો મર્યાદામાં રહીને આપણે ઉપયોગ કરીએ તો એ આપણને આગળ મદદરૂપ થાય છે, અને એટલે જ તો આપડા આપણને સહાયતા મળે આપણા કામો અ એકદમ આસાન થઈ જાય, એના માટે આપણે આપણો ઉપ ટેકનોલોજી નો ઉપયોગ કરવો જોઈએ અને બીજુ અ સોશિયલ મીડિયા ના માધ્યમ નો ઉપયોગ પણ આપણા આપણા જે કારકિર્દીને આગળ વધારવા માહિતી એકત્ર કરવા કોઈક નવીન જાણકારી લેવા એના માટે આપણને મર્યાદિત તરીકેથી વિનો ઉપયોગ કરીને આપણને આગળ વધવું જોઈએ.
ને સાચી વાત કઈ. ચલો અ અ વિષય પર દુબારા પછી વાત કરજાવ જય શ્રી કૃષ્ણ.
કેય શ્રી કૃષ્ણ ફરી મળીશું.
ફરી શય શ્રી કૃષ્ણ.